હલો સરાર
અરે વાહ તમે ફોન ઉપાડી શક્યા એમ શું વાત છે હેલો અવાજ આવે છે મિહિકા
હા સર હા સર આવે છે
વા તબિયત સારી છે હવે
હા સર સારી છે
ચાલો તો તબિયત સારી છે અને હવે કોલેજ ચાલુ થવાની ને
હા સરાર
વજન કેટલો થયો તે કે પેલા
બે કિલો વધ્યો છે
એટલે એટલે થર્ટી ફાઈવ
નહી થર્ટી સેવન થયો
ચાલો સરસ કેવાય મારી બેબી અત્યારે ફાઈવ યર્સની છે ને સ્વરા એના ટવે ફોર કેજી ફાઈ ફાઈવ યર્સ ચાલો સરસ કઈ નહી તમે બે કિલોટો પ્રોગ્રેસ કર્યો એટલે ખુબ સારી વાત કેવઈ એટલે અવે કોલેજનું વાતાવરણ કેવું છે? કયા સેમમાં આવી ગયા તમે?
થર્ડ સેમમાં
થર્ડ સેમમાં અવે સારા સમાચાર તો એ છે કે કદાચ અવે પછી સેમ વન કદાચ નઈ ચાલે તમારું સેમ ક્લિયર થઈ જશે ફોર સુધી આ સેમ થ્રી અને પછી દિવાળી પછી શેમ ફો એટલે સેમ ફોર સુધી ક્પ્લીટ થઈ જશે, હા તો આવા સમાચાર લાગતા છે. એટલે તમે ભગ્યશાળી છો. કે તમારું હા એટલે તમારા તો સેમ થ્રી ને સેમ ફોર થઈ જશે પણ કદાચ આ વર્ષે નવા એમ એ સેમ વનના એડમિશન કદાચ નઈ પણ કરે એમ
અચ્છા.
બિંડુ મેડમ એચ ઓ ડી પર ડિપેન્ડ છે બઢુ એમ.
અચ્છા.
હમ્મ. પછી એટલે એ તો કઈની તમારા સે તમારા સેમેસ્ટર મા ટો કઈ વાંધો આવે જ નઈ તમારા સેમેસ્ટર તો કમ્પ્લીટ ફોર સુઢી ઠઈ જશે એટલે વાંધો ની એમ. ને અવે તમારે સેમ થ્રી ને ફોર એટલે માર્ચ એપ્રિલ ફટાફટ નીકળી જહે પછી શું કરવાનો પ્રોગ પછી એમ એ પટી જાય પછી શું કરવાના તમે? કંઈ વિચાયરુ?
એકઝામ આપી છે નેટ સેટની.
સરસ તો અત્યારથી જ આ વર્ષેથી જ આપવાની તૈયારી ચાલુ કર દેવાની
હા સર એજ.
એફ વાયથી લેઈને એમ એ સુધીનો બઢો સિલેબસની બુક ભેગી રાખવાની ને પછી એજ વાંચીને એક્ઝામ આપી ડેવાની. તેજ અત્યારે હેં બોલો.
તેના અંદર આપણા બે પેપર આવેન નેટ એક્ઝામમાં?
હાં.
પેપર વન, પેપર ટુ, તો પેપર વનમાં તો વધું આવ્યા. બારનુ પણ હા જનરલ ને પેપર ટુમાં ઓનલી સંસ્કૃતનું આવશે.
એના એના માટે તારે એક કામ કરવાનું, રોજ દસ મિનિટ ચાંદની મેમ સાથે વાત કરવાની એના ગાઈડન્સની અત્યારે જ પિંકી સાથે એમની દસ મિનિટ વાર્ત તાલાપ થેઈ ગયો એ એલે એમને એવું કયરુ કે દસ દસ મિનિટ જે આપડે વાત કરવાની છે તો સરસ મજાની વાત એજ્યુકેશનની કરી અને એજ્યુકેશનનુ ગાઈડન્સ ને આમા નેટ સેટ અને આપણે સ્લેટની એક્ઝામ બઢાનો સિલેબસ એક સરખો જ ને પેપર વન ને પેપર ટુ, અવે પુ પેપર ટુ છે તે કન્ટ ટેનનું પેપર છે, તેમાં સંસ્કૃતનું પૂછાશે, પણ પેલ્લું જે પેપર વન છે તે તેમાં ટમને ચાંદ મેમ સરસ ગાઈડન્સ આપશે, શોર્ટકટ કી વારુ કે જે ટાર્કિક હોય.
ખ્યાલ આઈવો ને?
હા સર હા સર એમ જ મને બહુ એને મળતું નથી મને વધારે
હા તો જો હવે હુ ગાંધીનગર ઘર ને એ બધે શું ચાલે છે કે ક્યાં ક્લાસ ચાલે છે અને ક્લાસ ચાલે અને તેમાં ખાાસસી મોટી ફી હોય અને પછી તે લોકો શીખવાડે. તો હવે એ વસ્તુ છે ને અમુક વસ્તુ તમે ચાંદની મેમને કહેશો ને એટલે ઓનલાઈન પણ તમ ને અમુક વિડીયો મળી જાય હવે વાંચવાનો કંટાળો આવે બધાને બરાબર.
હા સર બુક ભી નહી મળે.
ને બી નઈ મળે. એમ એ રીતે કન્ટેન્ટ માટે બી એક સરસ અ સંસ્કૃતના કન્ટેન્ટ માટે બી એક સરસ હિન્દી ભાષીનો વિડીયો આવે છે. એટલે એ બી તમને કઈ દેશે એટલે એમાં શું શું થાય અવે
હાલો સર હા તમારો અવાજ કટ તમારો અવાજ અટકી અટકી ને આવતો છે
હા એ તો અ જરાક હા રેય થોડા ડુંગર વિસ્તારમાં રહ્યે છીએ એટલે હા તો પેલા જે નાટક સંભળાય છે અવાજ આવે કે એ પછી સુદ્રક મુદ્રક અ પેલા સુદ્રક નું તે મુદ્ર રાક્ષસ છે પછી અભિજ્ઞન શાકુંતલ છે એ જે બધી કૃતિઓ છે બધા કૃતિઓ નો વિદુષક કોણ બધી કૃતિઓનો રસ કયો આ બધું સાથે પીરસે છે તે ભી જે અ સંગીતા મક પદ્ધતિથી ગીત ગાઈને
હા
તે જે વિડીયો ખરા ને તે વિડીયો તમે જુઓ ને ઓર બનાવતા બનાવતા પણ વિડીયો જુઓ તો તે તમને યાદ રઈ જાય એટલે
હા સર
તે પેપર થાય ને પેપર વન ની પણ તાર્કિક ને એ બધું એવા ને અમે તો એ પેપર વન અમે જે પેલા બધ આખ કરીને અ અ નોટ ને એ ઓળખી શકે અને કલર ઓળખી શકે તે તેમાં અમે તો એ આજે તાર્કિકતા અને અભિયોગ્યતા કસોટી ને એ બધો સિ અમારી પાસે તો કેવું નંબરને એવું તો એ આપણને સ્કૂલ કોલેજમાં નઈ શીખવાડતા એમ
હા
એટલે સિરીઝ ને એ બધું છે ને એ આ વિડીયોમાં તમને સારું જોવાનું મળશે એમ પેલું પેપર એમ બીજું પેપર
બીજું પેપર તો
બીજું પેપર તો તમારી પાસે બુક બધી અવેલેબલ છે એટલે એ તમે વાંચો તમને વાંધો ની આવે
એના અંદર ભી સર
હ આપણને પંક્તિ મૂકીને આપે પછી એને આપડણે ગેસ્ટ કરવાની હોય કે કોણે મૂકેલી કોણે બોલેલી
હા એટલે એ ટફ પડી જાય અવે અવે એટલી બધી બરાબર તને એક કઈ કૃતિનું છે કોણ છે તે
હાલો હાલો હાલો સર હાલો